હલો.
હ કેમ છો મજામાં.
હા બસ મજામાં તમે કહો શું કરો છો.
કઈ નઈ બસ આ બેઠા છીએ બોલો આજે કેમ ના યાદ કર્યા.
કઈ નહી આ તો ફ્રી બેઠો હતો મૂવી જોતો હતો પછી યાદ આવ્યું કે લાવ ઘણા દિવસે ફોન નથી કર્યો તમને કીધું આજ કરીએ.
બરાબર.
હા હા.
કયા પ્રકારની મૂવી જોતા.
મૂવી હતી સુપર પાવરની મતલબ જે આપણે સુપર પાવર્સ આવે છે ને. એવી આયાત
અચ્છા ઓકે બરાબર બરાબર સમજ. થઈ ગયું તો કયો સુપર પાવર હ હતો અંદર હીરો પાસે.
હ આયનમેન હતો એટલે સુપરવા પાવર એટલે એન કરીને અલગ મતલબ એના એક એને શું કેહેવાય સિવઉડ બનાવ્યો હતો એના માટે એ સિવઉડમાં મતલબ ગોળીઓ બી નીકળે હવામાં બી ઉડી શકે. પાવર ભી જનરેટ કરી શકે કવચ બી બનાઈ શકે. અને એવું ટેકનોલોજી નો યુઝ નેનો ટેકનોલોજી નો યુઝ કરી ને. અને એવું વિવિધ અલગ અલગ રાખ્યું હતું એમ સિસ્ટમ.
ઓ અચ્છા આચ્છા હા હા આયરન મેન ની વાત કરો ને તમે એ તો મારો પણ ફેવરેટ સુપર હિરો જેમ એની મુવી જોઈ ને એ જે સુપર પાવર ની છે અ હું મને લાગે ત્યાં સુધીને સુપર પાવર ન કહી હકાએ કારણ કે એ એને જાતે ડેવલોપ કરેલું છે.
હા હા એ વાત સાચી છે કે સુપર પાવર તો એને ના કેવાય કેમ કે એને બધ જાત એટલે સુપર પાવર આપડે કઈ શકીએ કે ભાઈ થોર પાસે છે.
હા એ તો સાચ કારણ કે જો સુપર પાવર એ હોય કે જે અ મળેલી હોય આપણને કોઈ પાસેથી અને જેનાથી આપણે જાદુ કે એવું કશું કહી શકીએ મને લાગે સુધી એને સુપર પાવર કહેવાય. તો હા થોર પાસે સુપર પાવર છે એવું કહી શકાય. પછી એક અ ડોક્ટર ર્સટ્રેન્જ પાસે સુપર પાવર છે. એ કહી શકાય અને ડોક્ટર શ્રેનની જે સુપર પાવર છે ને. એ મને સૌથી વધારે રમ છે.
અ હા એ વાત સાચી છે ડોક્ટર સૅટ્રેન્જ પાસે જે શક્તિ છે ને એ સારી એવીજ હે. પણ એક બીજી વસ્તુ એવું કહીશ કે વકાંડા જે અરે વકાંડા ક્યાં પેલી વીચ હતી ને એની પાવર મને મતલબ સ્ટ્રોંગ લાગે છે કાળવ જાદુગર ઈ જ ને
હા અરે અ એને એમાં સ્ટ્રોંગ કોઈ સલ છે કારણ કે એ તમારા માઈન્ડ માઇન્ડ ને જો બદલી શકતી હોય તો પછી એનાથી શું મોટી સુપર પાવર તો કોઈ નઈ ને કારણ કે એવ મોટું એની આગળ કોઈ શું પર હીરો આઈ જાય એ જો એના માઈન્ડ માઈન્ડ ને જ બદલી નાખે તો પછી એ સુપર પાવર તો એની આગળ કશું ના કેવાય.
હા એજ ને અને મતલબ એક એવો ટાઈમ આયો તો કે મુવીમાં મતલબ ઘણા હીરો એના ઓપોઝિટ માં ઉભા તા અને તો બી એ ટક્કર હાલતી તી જેમ કે આપડે આ ડોક્ટર્સ ફ્રેન્ડને બી ટક્કર આપતી તી ને
હા કારણ કે એને અ મિસ અમેરિકા જોઈતી તી ને પોર્ટલ ખોલવા માટે હા એ એ મને ખબર છે તું એક જ એક જ એમાં જે એન એની સામે જે એલ્યુમિનાય બધા એલ્યુમિના ટી બધા ઉભા રહ્યા હતા તો એને એક જ હા. એક જ હાથે બધા જ એલ્યુ મીનાટી છે એ બધાને પાડ દીધા તા
હા એજ ને એક એકની એવી શક્તિ હતી કે જે બોલીને કઈક કરી શકે છે તો એનું મોઢું જ બંધ કર નાખ્યું એ બી અડ્યા વગર તો હવે એવી પા મતલબ શક્તિ હોય તમારા જોડે તો પછી બીજું શું જોઈએ છે હલો.
કે કે હલો કે એની ભૂલે એટલી થઈ ગઈ કે એ જે છે થોડી ઇમોશનલ થઈ ગઈ અ શું એની પાસે સુપર પાવર તો હતો પરંતુ તો એની પાસે કઈ રીજન ના રહ્યો પછી પાછું
તો એના લીધ
અરે તા તમારો અવાજ કપાય છે.
બાકી તો એને છે ને એમાં એ છે ને વિરન પરેડ કર દીધી. તો એવું ન કરવું જોઈએ કારણ કે એના સુપર પાવર નો આગળ ઘણી સારી જગ્યાએ યુ થઈ શકતો હતો. કારણ કે અ એક વખત આજે કે એને ટક્કર તો આવી ડોક્ટર્સ ટ્રેને એમાં બી એ ફૂલ સ્ટ્રેન્થ નથી બતાઈ હવે ડોક્ટર સ્ટ્રેનજ એને ડાયમેન્શન માં કેદ કરી લીધી બરાબર તો પણ એ ડાયમેન્શન માંથી નીકળી ગઈ
હા.
હા કેવી રીતના કેવી રીતના હા ભયાનક રીતે નીકળી તી બરાબર તો એટલી જયારે સુપર પાવર હોય તો તમે અ એને આટલી આસાનીથી મતલબ જસ્ટ બિકોઝ તમારી વિલન કોક ને પોર્ટ્રેટ કરવો છે એને આટલી શક્તિશાળી સુપર હિરો ને સેક્રિફાઈસ કર દેવું તો ના ચાલે ને
હા એ તો વાત સાચી તમારી અને એક બીજો કેરેક્ટર જે મતલબ મતલબ અ જ્યારે મૂવી ચાલુ થઈ ને એડવેનજરશ ત્યારે આપણને એવું લાગતું કે આ કેરેક્ટર નહી ગમે મને આગરે જેમ કે લોકી છે જે એ ટાઈમે એને વિલન બતાવવામાં આયો તો અને છેલ્લા ટાઈમે જયારે એ પેલી સિરીઝ બનાઈ ને એની એમાં જે એનું કેરેક્ટર બતાવ્યું કે મતલબ કંટ્રોલ કરે છે પેલું, ત્યારે એ અલગ મતલબ ઇમ્પેક્ટ પાડ્યો હતો,
હા એતો સાચીવાત છે, કે શરૂઆતમાં જે છે, એને અ વિલન બતાયોતો. અને પછી અ એને પણ એવું કર્યું, કેએ વિલન બતાવવા માટે પેલા એનો એઝ અને વિલન યુઝ કર્યો. પછી જયારે એનું પોટેન્શિયલ દેખાડવાનું હતું તો એને પાછું એનું પોટેન્શિય ન દેખાડું, ખાળવામાં માટે એને હીરુ જ,
જે છે, એ હવે કોઈને પોટરેટ કેવી રીતે કરવું એતો આપણે ચલો આપણે ન કહી શકીએ. પરંતુ જેનું જે પોટેન્શિયલ છે, એથી વધારે કે ઓછું તમે દર્શાવોને, તો પછીએ એ કેહેવાય નેકે અ, ના ઇન્સાફી કેહેવાય એમ કેરેક્ટર સાથે.
હવે મેંજ આપણે વાંઢા હવે આપણને ફરી મન નહી લાગે દેખાય. તો હવે એટલું પાવરફુલ કેરેક્ટર હવે ફરી ન દેખાય એવું એવા ધ્યાન, એવા ખ્યાલથી જ પછી દુઃખ લાગે એમ કે આટલું, મસ્ત પાવરફુલ કેરેક્ટર આપણને આટલી મસ્ત પાવર ફરી નહીં દેખાય એમ.
હા એતો છે, કેમ કે એની પાવર અનોખી હતી અને, હવે જેમ કે જે ડુમ્સ ડે આવી રહ્યું છે, એમાં જોએ હોત નેતો એ ફાઈટિંગ જોવાની આપણને એક રસપ્રદ, મજા ભી આવેત એમ.
આહા. અને જો પાછી હું એની વાત કરું ને વાંઢાની તો જયારે આપણે એન્ડે ગેમ ચાલતી હતી ને ત્યારે પણ એને થાનોસ થાનો, જે છે, એને પાછોપાડી દીધો હતો જેની પાસે બધા મઠ હતા, હતી જેની પાસે તાકાત હતી. કેજે બધા સુપર હિરો જેની સામે મારીયા હતા. તો એની સામે એને જે છે, હા એક વસ્તુ. કે એને એ વખતે કઈ જ નતું દેખાતું માંડા ને એને ખાલી એક બદલ્યો હતો. એના જે વિઝન થઈ ગયો એના, બરાબર તોએ ગમે તેમ કહો પણ એનામાં પોટેન્શિયલ તો હતું ને. તો એટલું એ વખતે બેનું પોટેન્શિયલ થયું હતું. તમે જે છે, એજે સુપર હીરોને પાછળ પાડી દીધો હતો એમ.
હ હા એ વાત તમારી સાચી છે. અને એ વસ્તુ બરોબર છે કે કેમકે એને જે વિઝનને ખોઈ નાખ્યો અને પછી, ચીજે કંટ્રોલ નથી કરી શકતી મતલબ શક્તિને,
અંદરથી માટે જ પેલા આઈન એ ગણતો હતો શરૂઆતમાં. કારણ કે લાગતું કદાચ બીજા બીજા લોકો માટે, જોને મૂવીની અંદર એ એ બચાવવા ગઈ હતી પણ એના લીધે પછી જે પડી ગયો બાળકનુ એક એકમ, વકારવાસી બા હતું એનું જે ડેથ થઈ ગયું. એનું એનું ગિ પહેલા તો આયરન મેનને હતું. કે એના લીધે એને કંપની મશીન અને બોમ્બના લીધે થયું છે. કારણ કે બાળકની માતા એ વાત કરી હતી તો એને એવું લાગ હતું કે અ અંડા જે છે, દુર રાખવાની કોશિસ કરતો હતો.
હમ એ વાત સાચી છે અને મુવીઝ માં કેવું બતાવવામાં આવ્યું કે આયન મેન છે જે કેરેક્ટર એ સેલ્ફિસ કેરેક્ટર છે અને આપણને મતલબ એવું એવી રીતે બ બતા આપણને એવું લાગે કે હશે હશે હશે પણ છેલ્લે જે એને પોતાની લાઈફ સેક્રિફાઈસ કરી એ આપણને બતાવે છે કે સેલ્ફી છે નતો. એક મતલબ ખુદાર આદમી હતો એ
હા એ તો સાચી કઈ. તો એ એ વસ્તુ આપણને જો ને એક વસ્તુ આપને દર્શાવે છે કે સુપર. પાવર જે છે ને એ કોઈ કોઈ પાસે સુપર પાવર હોવાથી બની જતો કારણ કે જો સુપર પાવર તો, મળીતી સુપર પાવર તો લોકીને પણ મળી તિ. પરંતુ સુપર પાવર એની પાસે. એ એનો ઉપયોગ સારી રીતે કરે ને, ત્યારે સુપર પાવર નો અસલી મતલબ. સમજાય એ જે છે સાકાર થાય છે સુપર પાવર નો અર્થ, બાકી તો સુપર પાવર ગમે તેના હાથમાં જઈ શકે છે. એ વાપર કેહેવાય ને કે વિથ ગ્રેટ વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સબિલિટી તો એ જે છે જેની પાસે સુપર પાવર જાય છે. એના પર પણ ડિપેન્ડ કરે છે કારણ કે, કોઇપણ વખતે તે કોઈ પણ નું ઈમાન બદલાઈ શકે છે.
હા એ તો વાત સાચી છે કે જો ભાઈ પાવર તમારી જોડે, હોય અને તમે એ મતલબ યુઝફુલ મતલબ સોશિયલ મતલબ સારી રીતે ઉપયોગ કરો છો તો સારી બાબત છે બાકી તમે રોંગ ડાયરેક્શન માં એની ઉપયોગ કરો છો તો એ, મતલબ પ્રજાને નુકસાન પહોંચાડી શકે છે જેમ કે લોકી, પેલા શું કેવાય પોર્ટલ ખુલ્યુંતું અને પેલા રોબર્ટસ બધા આવ્યા તા, એ ટાઈમે પ્રજાને કેટલું નુકસાન થયું તું.
હા એે તો આ બધા માંથી જો તમે કોઈ સુપર પાવર ચૂઝ કરવાનું હોય કે તમારી પાસે હોય તો તમે કઈ કરો?
હું તો જોઉં ને થોરની સુપર પાવર મને બઉ ગમે છે. જે એનો જે હથોડો હતો એ
તો એના માટે તમારે વર્ધી બનવું પડશે.
હા એ તો વાત સાચી કે વરધી બનવું પડશે.
હા એ સાચી
સારું સારું ચલો પછી.
હા આવજો